હલો!
હમ હલો,
હા, મિત્ર તમારી પાસે મારો અવાજ આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે, તમારે ઉવાજ.
હા, કેવી રીત ચાલુ રહયુ છે તમારી સાથે?
સારી ચાલી રહી છે. તમારી?
હા હમારે પણ, સારી ચાલી રહી છે. નાસ્તો વાસ્તો કરી કરી રહ્યો?
હા નાસ્તો કરયો.
હા, સુ મિત્ર આપણે? થોડા ટાઈમ માટે, ટ્રાફિક અને શહેરોની સમસ્યા પર થોડી ઘણી ચર્ચા, કરીએ.
હા કઈ વાંધો નહી. આપણે ટ્રાફિક અને શહેરની સમસ્યા ઉપર ચર્ચા કરીએ.
હા, તો ચાલો ને હું તમને ટ્રાફિક અને શહેરોની સમસ્યા પર થોડી ઘણી જાણકારી આપો. તમે જાણી શકો છો કે, આજના સમયમાં ટ્રાફિક અને શહેરીકરણ એ માત્ર ભારત જ નહીં. પણ સમગ્ર વિશ્વસ, વિશ્વના મોટા શહેરો માટે એક ગંભીર અને માથાકૂટ દુખા સમાન સમસ્યા બની ગઈ છે. જેમ જેમ, શહેરોનો વિકાસ થઈ રહ્યો છે. તેમ તેમ, સુવિધાની સાથે સાથે સમસ્યાઓ પણ વધી રહી છે. ચાલો, આ સમસ્યાઓના મુખ્ય કારણો તમને જણાવ છો. ટ્રાફિક અને શેરોની સમસ્યામાં મુખ્ય કારણોમાં આપણે જોવા જોઈએ, તો વધતી વસ્તી અને વાહનોનું રાપડ છે જેમાં, ગામડાઓ માંથી રોજગારી માટે શહેરો તરફ થતું સ્થાનંતર મા વસ્તુમાં સતત વધારો કરે છે. જેથી, દરેક ઘરમાં એક કરતા વધ વાહનો ખાસ કરીને ટુ વ્હીલર અને ફોર વ્હીલર જે અપૂરતું અને બિનઅસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ આપણને ટ્રાફિકની સમસ્યાઓ હોય છે. જેમાં ઘણી જગ્યા મેટ્રો બીઆરટીએસ કે લોકલ બસોના નેટવર્ક મલતા નથી. અથવા તો તેના કરતા પોતાના પ્રાઈવેટ વાહનને વધુ પ્રાથમિક તા આપતા હોય છે. તેથી ટ્રાફિકની સમસ્યાઓમાં ટ્રફ સમસ્યા વધતી જાય છે. અને આડેધડ પાર્કિંગ અને દબાણ તેમ જ જોવા જઈએ તો રોડની બંને બાજુએ થતું ગેરકાયદેસર પાર્કિંગ અને લારીગલ્લા ના દબાણો રસ્તાઓને સાકડા બનાવી દે છે જે નિયમોના પાલન નથી કરતા અને આડેધડ ગાડીઓ વાહન ચાલક કરી રહ્યા છે. તેના લીધે આપણને ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય છે. અને નાભો ટ્રાફિક સેન્સ અને નિયમોનું ઉલ્લંઘન કર આમાં પણ આવતું હોય છે જેમાં રોંગ સાઈડ અ આગળ જણાવ્યું તેમ જ રોંગ સાઇડમાં વાન ચલાવવું સિગનલ તોડવા અને સીટ બેલ્ટ કે હેલ્મેટ વિના ડ્રાઈવિંગ કરવુ કે ટ્રાફિક જામ અને અકસ્માતનું મોટું કારણ છે. અને સ્થાનીય એક્સેપ્ટ પ્લાનિંગ આ મોટે ભાગે ઓછું હોય છે પણ રસ્તાઓનું નવું આયોજન અન અચાનક આવી જતા ફલાય ફ્લાય ઓવર્સ અને ચોમાસામાં રોડ પર ભરાતા પાણી આપણે જોઈએ જ છીએ. દર ચોમાસાની સિઝનમાં અને પાણી ભરાઇ જતું હોય છે, પછી અસ્તિત્વ વધુ બગાડે અને અકસ્માત થવાના પદ હોય છે. તેથી અનેક પ્રકારના ખામી આપણને જોવા મળે છે અને આ સમસ્યાની સમાજ અને પર્યાવરણ પર પણ ઘણી અસર થાય છે. જેમ કે સ્વાસ્થ્ય આર્થિકનું નુકસાન પર્યાવરણ એ ઘણી બધી પર અસર થતી જોવા મળે છે. જેમાં શસ્ત્ર મુખ્ય અસર તરીકે સતત ફોન વગેરથી ભંગાત્મું પ્રદૂષણ અને માનસિક તણાવ વધે છે. . તેમજ શ્વાસના રોગોનું પ્રમાણ પણ વધે છે. આર્થિક નુસ નુકસાન તરીકે ટ્રાફિકમાં કલાકો સુધી ફસાયેલા તેમાંથી ઘરોડો ઇતર બળતણ પેટ્રોલ ડીઝલનો બગાર થાય છે. અને કિન્તુ સમય વધાંત હોય છે.
હું પણ તમને થોડી માહિતી આપુ આઘુનિક સમેયમાં શેરમાં વચે આધુનિક સમયમાં શહેરોમાં વધતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિક એક ગંભીર સમસ્યા બની ગઈ છે મોટા શહેરમાં રોજિંદા ટ્રાફિક જામને કારણે લોકોનો સમય પૈસા અને રુપિયાના મેળ થાય છે ઉપરાંત વાહનો મા નીકળતા ધુમાડાથી વાયુ પ્રદુશન થાય છે જે લોકોનું સ્વાસ્થ્ય પરીસરામ છે આજના સમયમાં લોકોની વસ્તી પણ ખૂબ વધે છે અને તે લોકો વાહનો બહુ વધારે ખરીદી કરે છે કરે છે શહેરોમાં વઘુ ગાડીઓ આવી જાય આવી જાય છે તેથી ટાફિક લોકોને સમય પૈસા અને ઉત્સા થાય છે શહેરની અન્ય સમસ્યામાં વધતી વસ્તી વેચાણ નીચે પાણીની નિકાલની સમસ્યા અને પ્રદણની સમ્યા
નાની જગ્યાએ રસ્તાઓ સાકડા હોવાથી અને કારગની પૂતી વ્યવસ્થા ન હોવાથી ટ્રાફિક વધુ ગંભીર બાય છે જાહેર પરિવહન વ્યવસ્થા પૂરતી અને અસુવિધાજનક ના હોય એ લોકો ખાનકી વાહન ન મોજ થ વધતી જતી વસ્તુ ખ શાવજનીક વ્યવસ્થિત બસ ટ્રેન સુવિધા પણ સુવિધાની અછત પણ હોય છે લોકો પોતાની ખાનગી વહનો લઈ ઉપયોગ કરે છે જે વાહનો ઉપયોગ કરે છે પણ યોગ્ય પાર્કિંગ જગ્યામાં નથી તેના કારણે રસ્તા પરુ પાર્કિંગ અ લોકોમાં જાગૃતતા લાવવી જરૂરી છે કારણ કે સર સરકારારે છે ઐમ જાહેર પરિવાર માટે બસસો કે અને અઈયાકોઈ વધુએ ઉપયોગ કરવો જોઈ પણ કસરત પણ થઈ જાય અને વાયુ પ્રદૂષણ કે પેટ્રોલ જેેવા
જેવા પદાર્થોનું પણ વચન બચત થાય છે આ પિંગ પર્યાવર વચે વાહનને પ્રોત્સાહન આપવાથી ટ્રાફિક અને પ્રદૂષણ સેમા સેના ઘટાડો કરી શકાય છે આ રીતે તયા એ કારણ શહેરનુ સમસ્યા યોગ્ય આયોજન અને સંચાલન દ્વારા મળી શકી છીએ એ શહેરોને વધુ સ્વચ્છ અને સુરક્ષિત રહેવા યોગ્ય બનાવી શકાય જો આપણે છે આ બધા મર ગે તો ટ્રાફિક તો ચર્ચાવાન છે કારણ કે અ જે જાહેર વ્યવસ્થાનો ઉપયોગ ના કરીએ તો
ટ્રાફિક કે અન્ય સમસ્યાઓ સર્જવાનું ખૂબ શક્યતા રહેલી છે કારણ કે
અમુક જગ્યા સાકડા રસ્તા હોય છે અને ટ્રાફિક પાર્કિંગની પૂરતી સગવડ ની હોયે તેના લીધે પ્રાકૃતિક સમશ્યા સરજાય છ બહાર પર્યનો વધુથી વધુ ઉપયોગ કરવો જોઈએ જેથી ટ્રાફિક ટ્રાફિક સમસ્યા ઉત્પન્ન થઈ શકે નહી થોડી માહિતી આપશો વધારે
હા મિત્ર હું તેમ મા જણાવું છું કે સ્માર્ટ સિટી માત્ર ઉચી ઇમારતો નથી બનતા પણ સ્માર્ટ નાગરિકો અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થાથી બને છે આપણે આજે જાગૃત નહી હોય નહી થઈ શકીએ તો ભવિષ્યમાં શહેરો રહેવા લાયક નહી પણ માત્ર ટ્રાફિક જામના કેન્દ્ર બનીને રહી જાય છે તેથી આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરી અને તેના હું ની માનસિકતા છોડીને ડ્રાઈવિંગ રાખવું અને સિગ્નલ નું સામ સન્માન કરવો જોઈએ જે ટ્રાફિકને સમસ્યા ન રહે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે કે ત્રણ દિવસ જાહેર વાહ ઉપયોગ કરો જે જેથી ખાનગીવાનો વધરે પ્રમાણમાં ના ઉપયોગ થાય અને ટ્રાફિક ને સમસ્યા ઓછી થતી રેહ તમારા મત મુજબ મારી જોડવાત ટ્રાફિક ની સમસ્યા ઉપરે ચર્ચા કરવામાં માતે આપનો સમય આપવા માટે ખુબ ખુબ આભાર
તમારા વિશે પણ મને ખુબ જાણકારી મળીતી બ તમારા પણ ખુબ ખુબ આભાર
આભાર